કેમ છો બેન સારું છે તમને આ તમારો છોકરો નું શું રિઝલ્ટ આવ્યું મારા છોક કરીને તો કેટલા એટી પર્સેન્ટ આયવા. તો મારી છોકરી તો સી બી એસ સી માં હતી ને તો નાઇન્ટી પસેન્ટ આવ્યા છે જરા ઓછા જ આવ્યા છે પણ અમને જોવ શું કરું તે કેમર કોમ્પિટિશન તો તમે જોઈ શકો છો કેટલું વધી ગયું છે. કે એ નાઇન્ટી ના હોવો તો બધાના છોકરાને માર્ક્સ હોય જ. શું કેવો તમારું.
હા નાઈન્ટી ના ઉપર પર્સન્ટેજ લાવવા આજકાલ એટલું સરળ બની ગયું છે તમે સી બી એસ બોર્ડ નું જયારે સિલેબસ જો તો ખરેખર એમાં કન્સેપટ્યલ અન્ડરસ્ટેન્ડિંગ ધારવામાં એટલું મદદરૂપ છે કે તમે આરામથી નાઈન્ટી આબો પર્સન્ટેજ લાવી શકો છો કે એક એવરેજ સ્ટુડન્ટ બી નાઈન્ટી આબો લાવી શકે છે પરંતુ આજ વસ્તુ જો તમે આઈ સી એસ સી બોર્ડમાં જો તો ત લાવવાની શક શક્યતા થોડીક ઓછી છે કારણ કે તેનું સિલેબસ ખુબ જ અઘરું છે ને આ વસ્તુ મેં ગુજરાત બોર્ડ ના સિલેબસમાં બી જોઈ કેતા વાસ્ટ સિલેબસ છે કે લોકો ત્યાં સુધી પહોચવામાં ઘણી મુશ્કેલીઓ સામેલ કરે છે પણ એવું છે કે જો તમે મહેનત કરો ને તમે સતત ચાર કલાક પાંચ કલાક દરરોજ જો વાંચો તો આ વસ્તુ લાવી શકાય છે તમારી છોકરી સી બી એ સી સ્કૂલમાં છે.
અરે મે તને શું કે મારી છોકરી છે ને સી બી એસ સી માં છે ને એ તો મે તને કેમને કે દિવસ ના એક કલાક બી સ્ટડી કરવાની બેસેલી છે એટલે એ આવી ગયાાય તો મેં તો શોખ થઈ ગઈ અને એસી ટકા કેવી રીતે આવ્યા એટલે કઈ ની અમને એની મે એની મેં બી એનું કેપચરિંગ પાવર સારું હશે ત્યાં જે ભણાયું સી બી એસ સી વાળા સ્કૂલ વા જે કદાચ કદાચ એના પર એને ધ્યાન આપવ્યું હશે એને મેં ટ્યુશન બી મુકેલીની હતી તો મેને તો ટેન્શન જ હતું કેમ એજ ના પાડે મે ર કઈ ટ્યુશન જવું નથી મે મે જેટલું એટલે એ વ તારે સ્પોર્ટમાં બો છે માં તો એને સ્પોર્ટ બો ઇન્ટરેસ્ટ લાગે તો એટલે આ એમ કે છે કે મારે આમાં જવું છે તો મેં કીધું કઈ નહી તું એટલીસ્ટ પાસ થાય તેટલા પસન્ટેજ તો લાવજે કેમ ખબર તું જોઈ શકે છે કો પટીશન આ લુ વધી ગયું કે આગળ જવા માટે એટલીસ્ટ તમને એસી ટકા તો તમારા સર્ટિફિકેટ પર જુવે લેચુજ, પેલા ના જમાનામાં કેવું હતું કે પેલામાં એનસી એટલે ફર્સ્ટ નંબર હતો, પણ હમ એટી એટલે કોમન એમ, શું કેતું
તો વસ્તુ તમે સાચી જ કીધી કે એટી તો હવે જાણે, લાગે કે આપણે જયારે પચાસ સાત ટકા લાવતા, તો એ એવરેજ સ્ટુડન્ટ ના પ્રમાણે જ ગણાય છે, તો તમારે હવે જો કઈ એક કદમ આગળ વધવું હોય તો તમારે નાઈટી અબો હોય તો તમને એડમિશન મળી જાય સરળતાથી, કા તો તમારે ડ્રીમ લાઈફ જે જીવી હોય તે તમે અચવ કરી શકો છો, પણ મારું માનવું એવું છે કે લોકો કેમ નથી બ્ચો કેમ નથી બેસતા ભણવા માટે એનું એક મુખ્ય કારણ છે કે એ લોકોની માતૃભાષા ગુજરાતી છે, ને જયારે ઈંગ્લિશ માં એ લોકોને વાંચવાનું આવે, તો એ લોકોને રસ નથી આવતું, એજ વસ્તુ જયારે ગુજરાતી મીડિયમના છોકરા સામે મે જોઈ, તો એ લોકો ખૂબ રસ લઈને વાંચે છે, ને સ્ટડી કરવા એ લોકોને ખુબ જ કમ્ફર્ટેબલ ને પ્રિય લાગે છે, એ લોકો વસ્તુ સમજે છે સમજીને એ લોકો વાંચે છે, ને ઇંગ્લિશ મીડિયમ ના છોકરા છોકરાઓન અમે જોયું કે, ગોખમ પટ્ટી વધારે કરે છે કારણ કે એ લોકોને રસ નથી આવતું, આટલું ડીપ અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતું કોઈ બી ટોપિક ઉપર, એટલે મા બાપ લોકો બચ્ચા પાછળ ફરી પડે છે કે તમારે બેસવું છે વાંચવું છે. પણ બચ્ચાઓ ભાગે છે, એ બેસી જાય છે ખરા પણ એ લોકોને જરાય રસ નથી વાંચવામાં, તો કશેને કશે મને એવું લાગે છે કે જો આપણેે આપડી માતૃભાષામાં, બચ્ચાઓને સ્ટડી કરાવીએ તો એ લોકોને કદાચ રસ આવે, ને આપણેે એ લોકોને કેવું ના પડે, જો એ કેવું ના પડે અને બચ્ચો આવી રીતે વાંચે સ્ટડી કરે, સમજીને કરે, તો એ લોકો માટે પર્સેજ લાવવા કોઈ મોટી બાબત ના બને.
સાચી વાત છે એકદમ સાચી વાત છે. તારી. એકદમ જ સાચી વાત છે, કેમ ખબર તું હમણાં જોઈ શકે છે આ મારી છોકરીની સ્કૂલમાં જ છે ને. એક છોકરીએ એડમિશન લીધું હતું. તો એને અ એડમિશન તો લઈ લીધું, એ હમણે હતી ગુજરાત બોર્ડની ને આવી સી બી એસ ઇ બોર્ડમાં. આપડ ગુજરાત બોર્ડ ન સિલેબસ તમે કમ્પેર કરે સી બી એસ ઇ બોર્ડમાં, તો આ સિલેબસ તો બહુ જ ડિફરન્ટ છે તો એને કેપ્ચર કરવાનું એટલે ઓ ઈઝી કામ નથી, તો પછી એણે વન મંથ સુધી જોયું, કે શું ચાલે છે શું કરે પણ એને નહી ફાવું તો, પછી પાછું એણે એલસી લઈ લીધું, ને પાછું એને ગુજરાત બોર્ડમાં એડમિશન લીધું, પણ હમ તું જોશે ને તો હમ પેરેન્ટ લોકો જ આપડાને છોકરા લોકોને આટલું બધું ફોર્સ કરે કે ભાઈ, તારા એસી ટકા ના ઉપર નેવું ટકા ના ઉપર આવવો જ જોઈએ આવવા એટલે આવવા જુએ, પણ હમણા એ છોકરામાં જ છો છોકરા છોકરીમાં જ કેબેબિલિટી બી હોવું જોઈએ એ તમારે જો મેં તો એક જ કેવું છું કે, પસન્ટેજ આવીને કઈ ફાયદો નથી, તમારામાં ટેલેન્ટ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધારો કે તમારે નાઈન્તી છે, પણ તમારામાં ટેલેન્ટ નથી, તમે ખાલી તો મારી મારીને, લોન કરી કરીને, તમે પેપર આપી આવ્યા છો, ને નાઈન્ટી પસેન્ટેજ આવી ગયા, તમારા પણ તમે જયારે બહારની દુનિયામાં જશો જય્યારે ઇન્ટરવ્યુ ફેસ કરશો, ત્યારે શું ત્યારે તે રટ્ટા મારેલો થોડને કામવાનું. ત્યારે તે જે ઇન્ટરવ્યુ તમારો લેશે તે તને થોડી ના પૂછશે કે આ આ ક્વેશ્ચન નો આન્સર શું છે, ત્યારે તો તમારો ટેલેન્ટ જ ક્યામ આવે એટલે મેં તો એવું જ માનું છું કે પર્સન્ટેજ પર આજકાલ કઈ ભરોસો થાય નહી શું કેવું તમારું? શું માનવું છે?
ખરેખર તમે સાચું કીધું. કે ટેલેન્ટ હોવું બહુ જરૂરી છે પણ જેમ હું ટીચર છું તો હું માનું છું કે બધા બચ્ચાઓ સરખા નથી હોતા. કોઈ ગોડ ગિફ્ટેડ હોય છે ને કોઈકમાં એ વસ્તુ નથી હોતી, તો હું બધા બચ્ચાઓને સરખું માનું છું કે એ મારા બચ્ચાઓ જ છે, કે કોઈ નબળું છે કે કોઈ હોશિયાર છે, પરંતુ એ લોકોને મહેનત કરવાની જરૂર છે, જો ત્યારે તો એને મહેનત થોડીક ઓછી હોય છે અને જે નબળા હોય તે લોકોને વધારે હોય છે ને હું માનું છું કે પેરેન્ટ્સ બાળકોને સી બી એસ ઇ સ્કૂલમાં કેમ રાખે છે કારણ કે ફ્યુચરમાં એ લોકોને ઓલ ઇન્ડિયા લેવલ એક્ઝામ્સની જે તૈયારીઓ કરવી પડે છે તેમાં ગુજરાતી સ્કૂલ થોડુંક પાછળ છે. તો પેરેન્ટ્સ લોકોને બી ભૂલ નથી કે, જો બચ્ચાઓની ઇંગ્લિશ ફ્લુએન્સી માટે સી બી એસ ઇ કા તો આઈ સી એસ સી સ્કૂલ ને વધારે માન્ય આપે કારણ કે, એ લોકોને ઇન્ટરનેશનલ એક્સપોજર માટે આ બોર્ડ આ બે તે બોર્ડ છે તે વધારે ફાયદાકાર બની શકે છે. તો પેરેન્ટ્સ એમની જગ્યાએ સાચા છે પણ એમને એ બી જોવું જોઈએ કે ગુજરાતીને બી મહત્વ આપે. પણ હવે એવું છે કે ચાઓને રસ નથી આવતું તો આપણે ટીચિંગમાં કઈ એવી વસ્તુ રાખવી જોઈએ કે એ લોકોનું રસ વધારવા માટે ઉપયોગી હોય. શું કેવું છે તમારું આમાં?
એકદમ સાચી વાત છે. મેં તો એક એ જ કેવું છું, કે ભલે એ છોકરાનું તમારે પેરેન્ટ એઝ અ પેરેન્ટ તમે છે ને પેલા એ છોકરાનું તમે આ એ એ આઈડેન્ટિ કરો કે, છોકરાની ઇન્ટરેસ્ટ શેમાં છે. તમા રા હિસાબે એ છોકરું નહી ચાલી શકે એ ચાયલું તો આગળ જને ફેલ જ થશે. એવું મારું માનવું છે કેમક એ છોકરાને સપોઝ તમે કોઈ ફિલ્ડમાં નાખો છો, ડોક્ટરમાં નાખો છો પણ એ છોકરાને જો ઇન્ટરેસ્ટ જ નથી એ ઇન્ટરેસ્ટ એને
નમસ્કાર શું
તો મેં તો કે જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એમાં જ નાખવું જોઈએ ને એવું જરૂરી નથી કે બધા જ છોકરા એન્જિનિયરિંગને ડોક્ટર બને. કોઈ છોકરા ના ઇન્ટરેસ્ટ પ્રમાણે એ બને છે. એટલે ધારો કે છોકરાને કોઈ ઇન્ટરેસ્ટ બીજા વસ્તુમાં છે તો મેં તો એક કે સપોઝ એની ઇન્ટરેસ્ટ ડ્રોઈંગમાં છે તો એને ડ્રોઈંગમાં આવું નથી જરૂરી નથી કે તમારા ડોક્ટર સપોસ તમે ડોક છો. તમારા છોકરાને તમારે ડોક્ટર જ બનાવવું એ વાત તો તદ્દન ખોટી છે. આવું મારું માનવું છે કેમ મને બી મે જયારે બની ને ત્યારે આઈ ટી નો જમાનો હતો બરાબર તો મને બધા એ જ છે આઇ ટી માં જા આઇટી જેમાં પણ મને લી માં ઇન્ટરેસ્ટ મેથ્સમાં હતો. પણ બધાના ફોર્સના લીધે મેં આ મન ગયું પણ હમને છે મે સેટ છું નો ડાઉટ. પણ મેં અગર મેથ્સમાં જ વધારે મારું એ કર એમ તો કદાચ મારી લાઈફ આજે અલગ હતી એવું છે. એટલે મેં મારી છોકરીને એક જ સલાહ આપીશ કે તને જેમાં ઇન્ટરેસ્ટ હો ને તેમાં આગળ વધજે. બીજું બધું કેટલા બી કોઈ બી ફોર્સ કરે એમાં જવાનું નથી.
શી ત ખરેખર તમે જે કીધું તે સાચું કીધું. દરેક બાળક અલગ હોય છે અને તેના માટે યોગ્ય લર્નિંગ એન્વાયરમેન્ટ પસંદ કરવું પેરેન્ટ્સ ની જવાબદારી છે. કારણ કે બચ્ચા પેરેન્ટ્સ પાસે રહી છે એ લોકો વધારે સારી રીતે આ વસ્તુને ઓળખી શકે. તો મને લાગે છે કે જો પેરેન્ટ યોગ્ય ગાઈડન્સ સાથે ડિસિઝન લે એમના બાળક માટે એમના ફ્યુચર માટે તો એ લોકો વધુ બ્રાઈટ બની શકે છે કે જરૂરી નથી બધા એન્જિનિયરિંગ કે પાયલટિંગ કે આ બ આ બધી ફિલ્ડમાં જ રે. તો જો પેરેન્ટ્સ એમનું રોલ ભજવે આ વસ્તુમાં એમના ભવિષ્યને ઉછેરવામાં તો એ લોક ઘણું આગળ વધી શકે છે. જેમ કે આપણા મમ્મી પપ્પા એ કર્યું. કે આપણેે આજે કરેક જગ્યા એ એબસેટ છે. તેમના બાળક માટે એમને વિચારવું જોઈએ. તો આ વિષય પણ સારી રીતે વાત કરીને મને પણ ઘણી ક્લેરિટી મળી છે ને મને પણ આ વાત કરીને આનંદ આવે
ઓકે ચાલ બાય હને